હ નમસ્કાર હા મિત્ર તમારું કેવું છે?
આમ તો તબિયત તબિયત થોડી સાચાવાની કારણ કે હવે મિત્રો ગરમી એટલી પડીી રહી છે કે
હા મિત્ર તમારી વાત તો એમ ગરમી ખુબ જ રહી છે તે
હા મિત્રો, અને મિત્ર આપણે ટોપિક પર એક વાત. કરવાવા જઈ રહ્યા છે. ટોપિક છે મિત્રો જે આપણે ખેતીનું મહત્વ અને જે. ગામડા ગામડા વિસ્તારમાં. આપણે ખેતી નું કેવું મહત્વ. પછી. એના વિશેે આપડે થોડીક ચર્ચા કરવાની. કે
હા મિત્ર તમારો ટોપિક ખુબ જ સારો છે.
હા મિત્ર. આપણો ભારત દેશ જ એવો છે કે જે ખેતી પ્રધાન દેશ છે. જ્યાં વિવિધ વિવિધ. પ્રકારની ખેતી ઓ થાય છે.
હા મિત્ર આપડો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, કારણ કે આપણા જે. અ ભારત દેશની તમે વસતી જોવા જાવ તો એકસો ચાલીસ કરોડની આસપાસ પહોંચી ગઈ છે. ને. એનું જે ખાવાનું કે પછી જે દિવસ. દરમિયાન છે કે લોકો કઈ પણ ખાતા હોય છે, એ બધું આપણને જે ખેડૂતો હોય છે, તે ખેતી કરીને પૂરા પૂરી પાડતા હોય છે.
હા મિત્રો તમારી વાત છે. સાચી પણ તમે કીધું કે. એટલી બધી આપણી વસ્ત. સ્તી થઈ રહી છે. અને મોટા ભાગની જે વસ્તી છે મિત્રો એ. તી પર નિર્ભર કરે છે. કારણ કે, જો મી ત્ર એ લોકો ખેતી પર નિર્ભર ન કરે તો મિત્ર એ લોકોને એ લોકોને બેરોજગાર રેવું પળે અને એ લોકોને ખાવાનું પણ ન મળી જાય. પરંતુ મિત્ર આપણો ભારત એવો એવો દેશ છે જ્યાં, બધા જ બધા જ રાજ્ય હોય એટલે જિલ્લા હોય. બધા જ લોકો ખેતી પર નિર્ભર છે અને લોકો ખેતીમાં થી પણ મિત્ર સારી એવી આવક પ્રાપ્ત કરી શકે છે.
કેમ કે, હાલના સમયમાં તમે જોવા જાવ તો જે ખેડૂતો છે, એ ખેતી કરતા હોય છે. એને એ ખેતી માંથી જે પણ એ લોકો મેળવે છે, એ મોટા ભાગનું એ લોકો વેચી દેતા હોય છે. ને પછી એ લો કો જે વેચે જે એ લોકોનું કઈ કઠોળ કે, કઈ શાકભાજી હોય છે. જે વિવિધ લોકો પાસે પહોંચે છે ને એ લોકો ખાતા હોય છે. કારણ કે, જે ખેડૂતો જે એ વ્યક્તિ છે કે જે અ એકથી કે એક ખેડૂત જે છે એ સો કે બસો લોકોને ખાવાનું પૂરું પાડી શકે છે.
હા, મિત્ર તમારી વાત તો સાચી છે. અને મિત્ર જે આપણે હવે મેં સમાચારમાં વાચ્યું કે જે આ પણે ચોખા છે. ચોખાનું જે ઉત્પાદન આપણા ભારત દેશમાં સૌથી વધારે થાય છે અને એટલા એટલું ટન ચોખા નું ઉત્પાદન થાય છે કે ખુબ જ એ પ્રથમ ક્રમક, પ્રથમ ક્રમે છે, એ સમાચાર જાણીને મને ખૂબ જ એવું ગર્વ થ્યું કે આપણા ભારત દેશમાં પણ મિત્ર કેટલી બધી એવી જે પેલાના જમાનામાં ખેતી કરતા હતા, પરંતુ મિત્ર એ સમય અલગ હતો. અને આજના જમાનામાં મિત્ર જે આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય છે. ટૂક જ સમયમાં એટલે કે, જે ઓસા લોકો દ્વારા વધુ પાક મેળવે છે અને મિત્ર પેલા એવુ હતું કે ત્યાં એ લોક એવા આધુનિક ટેકનોલોજીમાં સામાન ન હ તા, એ સમયે મિત્ર આ પણને ખુબ જ તકલીફ પડતી હતી.
હા મિત્ર, તમારી વાત તો સાચી છે. કારણ કે, તમે પેલાના સમયમાં જોવા જાવ, તો જે ખેડૂતો હોય છે ખેતી કરતા હોય છે. તે દર રમિયાન એ લોકો ને કઈ રીતના ખેતર ખેડવાનું, કે એ લોકો બળદ થી પેલું કામ ચલાવતા આવે છે બળદથી ને એના અ જે લાકડામાંથી, ઓજાર મળે હળ ને એના દ્વારા જે લોકો ખેતી કરતા હોય છે. જે પછી એની અંદર જે સિંચાઈ છે, નીંદણ છે એ બધું કરવાનું એ લોકોનું. ત્યારબાદ, આ પાણી યોગ્ય પ્રમાણમાં આપવાનું, ને પછી ટાઈમ ટુ ટાઈમ જોવાનું દવા, કે પછી કયુ ખેતર અ ખાતર કે પછી એ લોકોનું અ પૂરું પાડવાનું પાકને ને પછી ત્રણ કે ચાર મહિના કે પછી યોગ્ય સમય દરમિયાન એ પાકને કાઢી લેવાનો, ને તરત બીજું પાક કાઢે હા મુકવાનો એને ખેતરમાં વાવાનો. એ ખેતુ અ ખેડૂતની બધી આવડત હોય છે. તો એ દરમિયાન એનો જે અ ટાઈમ છે કે, એ વધારે અ ખેતરમાં જતો હોય છે. પરંતુ તમે હાલના સમયમાં જોવા જાવ તો, એવા ઘણા બધા જે મશીન છે જેમકે હાર્વેસ્ ટર છે, ટેક્ટર સે, સ્મોલ ટ્રેક્ટર સે. એ બધા આવી ગયા છે. જેથી કરીને અ ખેડૂતો કઈ સિંચાઈ કરવાનું, કય અ નિંદન કરવાનું, ખેડવાનું હોય એ એનું થોડું કામ સરળ પડી જાય ને એનાથી જે અ ખેતી નું જે પાક ઉત્પાદન છે એનો પણ વધારો થાય છે. ને તમે કેય તે મુજબ પહેલાના સમયમાં જે ખેડૂતોનું જીવન હતું, એ ખુબ જ અઘરું હતું, ને આજના સમ સમય મા જે વિવિધ મશીન છે, કય સ્કીમ જે બાર પાડવામાં આવે છે એનો લાભ લઈને એ લોકો ઉત્પાદન કરતા હોય છે. તમારુ શું કહેવું મિત્ર, આજના સમયમાં આપડી ખેતી કેવી ચાલી રહી છે? હમ્મ
તદન સાચી છે, પરંતુ મિત્ર પહેલાના જમાનામાં અને આજના જમાનામાં ઘણો બધો ફરક પડયો છે, પરંતુ મિત્ર હું તમને એવું ક જણાવા માંગુ છું કે મિત્ર જે તમે કીધું કે પાણીની ગેર થાય વી અ થાય છે. પરંતુ, મિત્ર પાણીનો બગાડ થતો અટકાવવા માટે તે મિત્ર હવે તો કેટલીક ટપક સિંચાઈ પદ્ધતિ નો ઉપયોગ થાય છે. અમારા વિસ્તારમાં પણ ટપક સિંચાઇ પદ્ધતિ નો યોગ થાય છે. ને ટપક સિંચ પધ જે નિંદણ એવું થતું નથી, અને છોડને જ જેટલું પાણી જોઈતું હોય એટલું છોડને જ મળી. રહી છે. જેથી કરી જે નકામો કચરો હોય, તે ઉગતો નથી મિત્ર, અને પાણી ન યોગ્ય રીતે ઉપ થાય છે.
હા મિત્ર તમારી વાત તો સાચી છે, કારણ કે તમે પહેલાના સમયમાં જોવા જએ તો, જે પાણી આપવાનું હોય એ બહ વધુ પ્રમાણમાં એ લોકોને આપી દેતા હોય છે છોડવાને, જેથી કરીને પાણી નું બગાડવું થાય. એ અંદર જે નીંદણ હોય, એ પણ વધારે નીકળે, ને હાલના સમયમાં આધુનિક સમયમાં તમે જોવા જાવ, તો ટપક પઘત ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, એની અંદર ખુબ જ પાણી નો ઓછો ઉપયોગો થાય ને જે સોડને યોગ્ય જેટલું પાણી જોઈએ તે ટાઈમ ટુ ટાઈમ મળી રહે, ને એમાંથી એની જે વૃદ્ધિ છે એહુ સારી થાય, ને જે પછી આપણને પાક કે પછી ફળ મળતા હોય છે, એ પણ સારી રીતે મળે. એ પદ્ધતિની આવાના સમયમાં ખૂબ જ ઉપયોગ થઈ રહિ છે.
હા મિત્રો તમારી વાત સાચી છે, પરંતુ મિત્ર અમારો જે ગામડા વી તર છે એ બાજુ આટલું બજેટ ના હોવાથી, એ અમારા બાજુ મિત્ર પાઈપ દ્વારા જ અમે ખેતી કરીએ છીએ. અને જેમને મારી જમીન જેવી છે કે જે ફળદ્રૂપ થોડી છે પરંતુ એમાં અમે સારો પાક લાવીએ છીએ. અને મિત્ર અમારે જે વિસ્તાર છે. એ થોડો ઉંચાળવાળો વિસ્તાર છે એટલે ત્યાં અમે મસ્ટ આપ મિત્ર સમ દરમિયાન જ ખેતી કરે છે. અને બાકીનો દિવસ જો મારી આ કઈ પેલું જમીન તો છે પરંતુ પાણીની તકલીફ હોવાથી મિત્ર મે જે જે જ્યાં પણ અમને કામ મળતું હોય છે, ત્યાં અમે કામ મજૂરી કરવા જતા હોય છે.
તો સાચી છે, કારણ કે ખેડૂતને આમ જોવા જઈએ તો પાણી એ ખુબ જ જરૂરી છે, તો તમે કે મુજબ તે મુજબ આપણે જોવા જઈએ તો મોટા ભાગના ખેડૂતો જે એ આપડા ચોમાસાની અંદર જે વરસાદ એના ઉપર નિર્ભર થતા હોય છે, કેમકે તમે જોવા જાવ તો અ દરેક ખેડૂતને પૂરતી રીતે પાણી મળી રહેતું નથી, જેથી કરી તે મોટા ભાગના ખેડૂતો છે, જે વરસાદનું પાણી હોય છે. તેનાથી ખેતી કરતા હોય છે. જો વરસાદનું પાણી ન મળે તો એ લોકોને ખેતી ના થાય. ને એના પછી આપણે જોવા જઈએ તો અમુક એવા ખેડૂતો હોય છે જેની મોટર ની કે પછી, પાણીની સુવિધા હોય. કે પછી નહેરની સુવિધા હોય તે દરમિયાન એ ખેતી કરતા હોય છે. પરંતુ અમુક એવા ખય ખેડૂતો હોય છે, જ્યાં પાણીની અછત હોય છે, કે ત્યાં જમીન ઢોળાવવાળી હોય છે. કે પછી એવી જગ્યા હોય છે કે જ્યાં ફળદ્રુપ જમીન નથી, એવા ખેડૂતો હોય છે, જે યોગ્ય રીતે અ ખેતી કરી નહી શકતા હોય, એ આપણને ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી વાત છે. તો તમે શું કહો? આ માટે સરકારે કઈ કરવું જોઈએ?
હા ભાઈ તમારી વાત તો સાચી છે. પરંતુ મિત્ર તમે એ એ નથી જોયું કે મિત્ર હાલમાં એવી કેટલીક એવી યોજનાઓ છે. અને જે હાલમાં જે કસ્ટ્લ યોજના સિવાય અને કેટલી બધી યોજ નાઓ છે જેનાથી જેનાથી જે પણ ગરીબ વર્ગ છે ત્યાં સુધી પાણી પહોંચાડવાનું કામ સરકાર કરી રહ્યું છે. અને કેટલા મો મોટા ડેમો, ચેક ડેમો બાંધજવા માગે છે. અને કેટલા કેટલા લોકોને ફાયદો મળી રહ્યો છે. આપણે ઉદાહરણ લઈ સ સરદાર સરદાર પટેલ જે સ્ટેચ્યુ છે ત્યાં આપણે નર્મદા ડેમ નું કેટલું મોટું ત્યાં પેલું આપડે ડેમ બનાવામાં આવ્યું છે. અને મિત્ર આપણે જોઈએ દૂધની બાજુ જોઈએ તો મિત્રો આપરે પેલી સ આપડે, મધુબન છે, એવા ડેમો બાંધવામાં આવે છે. જ્યારે પણ જ્યારે પણ ઉનાળાના સમયમાં તે નહેરો દ્વારા પાણી છોડવામાં આવ્યું પચી મીટર
હા મિત્ર, તમારી વાત સાચી છે. કારણ કે હાલના સમયમાં તમે જોવા જાઓ, તો સરકાર જે છે, તે ખેડૂતો ઉપર ખૂબ જ એવું અં સારી રીતે ખેતી કરે એમના માટે અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવાનું માંગે છે. જેના માટે તે અલગ અલગ એવા રાજ્યોમાં નહેર બનાવામાં આવે છે, કે બોર કરવામાં આવેલું છે. એ લોકોને સોલાર પૂરી પાડવામાં આવે છે, જો લાઈટ ના મળે તો. એવી બધી અલગ-અલગ ખેડૂતો માટે એ અલગ અલગ સ્કીમ બહાર પાડવામાં આવે છે. જેથી કરીને એ લોકોને ખેતી પૂરી થાય, ને એ લોકોનું જે જીવન છે એવું સુધરે. એના માટે સરકાર અલગ અલગ પ્રકારની સ્કીમ કાઢતા હોય છે. જેથી કરીને આપણને જે પાક હોય, એ સારો મળે ને પછી, જે ખેડૂતોનું જે પાક હોય એ સારી રીતે બજારમાં કે માર્કેટમાં વેચી શકે. કારણ કે એ, જો સારી રીતે એ પાક ઉગાડશે સારી રીતે તે વાવશે, તો એ જ પાક આપણે અ બીજા લોકો ખાશે, ને આપણા અ લોકો સુધી પહોંચી રહેશે. કારણ કે જો ખેડૂત ખ ખેડૂત જો ખેતી કરતો બંધ થઈ જશે તો આપણા દેશ ના જે મોટ્ટા ભાગના લોકો છે એ ભૂક્યા જ રેહશે. એથી કરીને ખેડૂતો ઉપર ધ્યાન આપવું, એ ખુબ જ જરૂરી છે. તમે કીધું એ પ્રમાણે જો આપડે અલગ અલગ પ્રકારની નહેરોને એવું બધું બનાવવામાં આવેલ છે એ સર કારની જે યોજનાઓ છે, ને એવું બધું, એ સારી વાત છે. તમે કંઈ બીજું કેવા માંગો છો?
તો હું તમને સવાલ પૂછવા જઈ રહ્યો છું, કે તમારા વિસ્તારમાં કઈ ખેતી વધારે થઈ છે?
હા મિત્ર અમારા અં વિસ્તારમાં જોવા જાવ તો મોટ્ટા ભાગમાં ડાંગર કે ઘઉં એવા વધારે વાવતા હોય છે.
કયા સમય દ્વાર અ દરમિયાન એ લેવામાં આવે છે? પખ
અમારા મોટા ભાગના ખેડૂતો જે છે, તે અ વરસાદને જે પાણી છે એના ઉપર જ નિર્ભર હોય છે. કારણ કે, એ ડાંગરને ઘઉંને જે અ ડાંગર છે એને વધુ પાણી જોઈતું હોય છે.